હલો હલો હલો હલો બેન કેમ છો શું માર અવાજ જાય છે તમારા સુધી.
હા અત્યારે આવે છે તમને મારો અવાજ આવે છે બરાબર?
આવે છે ને તો ચાલો આજે આપણેે એક નયા વિષય ઉપર ચર્ચાઓ કરીએ. તો આજે આપડે કયા વિષય ઉપ પર વાતો કરીશું.
આજે આપણે છે ને અ ભારત યાત્રા અને ટુરિઝમનું મહત્વ એ વિષય પર વાત કરીશું તો હું તમને એના વિશે ઘણી બધી માહિતી આપું હો ને.
ઓકે.
હા. સૌ પ્રથમ તો યાત્રા કેમ કરવામાં આવે છે એ જાણવું ખુબ જરૂરી છે આધ્યાત્મિક અ યાત્રાના પણ ઘણા બધા પ્રકારો હોય છે જેમાં એક છે માનસિક શાંતિ અને આધ્યાત્મિક શાંતિ આધ્યાત્મિક ઉન્નતિ અને બીજો પ્રકાર છે આર્થિક વિકાસ અને બે રોજગારી અને ત્રીજો છે સાંસ્કૃતિક આદાન પ્રદાન ચોથો છે ઐતિહાસિક વારસા નું જતન પાંચમો છે વ્યક્તિગત વિકાસ અને જ્ઞાન બુદ્ધિ તો હવે હું તમને એના વિશે થોડી ઘણી વધારે વિસ્તારપૂર્વક માહિતી આપ આપો તો શાંતિ અને આધ્યામિક કુંતિ તો એમાં ધાર્મિક સ્થળો મંદિરો અને તીર્થાનોની મુલાકાત વ્યક્તિને આંતરિક શાંતિ ઈશ્વર પ્રત્યે ભક્તિ અને જીવનનો સાચો ઉદ્દેશ સમજાવવામાં મદદ કરે છે અને તેજ રીતે જો પ્રવાસ દૈનિક જીવનની ભાગદોડમાંથી મુક્તિ મેળવીને કુદરતી સૌંદર્ય પર્વતો નદી કિનારાઓ માણવાની માનસિક તણાવ ગણું દૂર થાય છે અને નવી ઉર્જા મળે છે જેનાથી ટી વાય બી કોમની સેમીસ્ટર ની બુકમાં પણ આ બી એ ની બુકમાં પણ આ પ્રવાસન વિશે નું ઘણી બધી વાતો કરવામાં આવી છે કે પ્રવાસન કેમ કરવામાં આવે શું કરવા કરવામાં આવે અને તેનું બધા ઘણા બધા ફાયદાઓ વિશે અને ઘણી બધી વાતો કરી છે અને તે એજ રીતે જો આપણે આગળ જતા જો જણાવીએ તો આર્થિક વિકાસ અને રોજગારી પ્રવાસન ઉદ્દેશ પ્રવાસન ઉદ્યોગ અને એ સ્થાનિક અથતંત્ર અર્થતંત્ર નો મોટો આધાર છે. તેનાથી હોટલો પરિવહન ટ્રેન બસ ટેક્સી રેસ્ટોરન્ટ અને સ્થાનિક હસ્તકલા વેચનારા લાખો લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી મળે છે સાંસ્કૃતિક આદાન પ્રદાન ની વાત કરીએ તો અલગ અલગ જગ્યા એ ફરવાથી ત્યાંના લોકોની રહેણી કરણી રીતિ રિવાજો ભાષા અને ખોરાક વિશેની માહિતી મળે છે. તે વસુ તે વસુવેૈદ કુટુંબકમ સમગ્ર વિશ્વ એક પરિવાર છે તેની ભાવના મજબૂત કરે છે, એટલે કે જો આર્થિક વિ કાસ અને રોજગારી, એ પ્રવાસન ના ઘણા બધા પ્રકારોમાં આર્થિક વિકાસ અને રોજગારી, એટલે કે કેટલાક નોકરીઓ કરતા હોય, એ લોકો પોતાનું વતન છોડીને, શહેરમાં કા તો કા શહેરમાં કા તો અમુક જે સ્કૂલના ટીચરો હોય એ લોકો ગામડે આવીને, અ પોતાનું જે નોકરી કરતા હોય નોકરી કરતા હોય છે, અને તેવીજ રીતે આ આર્થિક બી આ અ ઉદ્યોગોની રીતે વાત કરીએ તો અ ગામડામાં થી જઈને એ લોકો શહેરમાં જઈને પોતાનો કોઈ નાનો મોટો બિઝનેસ કાતો ઉદ્યોગ શરૂ કરે છે, તેનાથી એ પણ એક પ્રવાસન જ કહી શકાય છે, અને સાંસ્કૃતિક આદાન પ્રદાન એટલે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ, ત્યારે બધી જગ્યા એ અલગ અલગ હોય છે. તો તે તે જગ્યાએ આપણે જઈએ તો આપણને તે જગ્યા વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે કે, અહી તેમની સંસ્ કૃતિ કેવી છે, તેઓની ભાષા કઈ છે, તે તેઓનો રહેઠાણ કેવો છે, તેઓ વસ્ત્ર કેવા પહેરે છે, તેવા તેઓ બોલી કે બોલે છે એવી ઘણી બધી માહિતી આપણને તેના દ્વારા પ્રાપ્ત ત થાય છે. એ તો અહીંયા વાસાનું જ હતુ જયારે લોકો ઐતિહાસિક સ્થળો કે કિલ્લાઓ કે પ્રાચીન મંદિરોની મુલાકાતો લે છે, ત્યારે તે મંદિરોની મુલાકાતો લે છે ત્યારે તેઓ ત્યારે તેઓને તે સ્થાનો નું મ હત્વ વધે છે અને તેઓને ઐતિહાસિક ઐતિહાસિક વારસા વારસા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે કે આપણા પૂર્વજોએ આપણે અ કઈ કઈ વસ્તુઓ જે બનાવી છે અથવા આજના પણ સમયમાં તમે જુવો તો મહેલોને એ બધ જોવા મળે છે અને મહેલોમાં અમુક જે મહેલોની રાજા અને મહારાજા હોય જે બધી વસ્તુઓ વાપરતા હતા, બધા જે હ થિયારો, એમના પોશાક કે બધું એ કઈ પણ જે હતું એ બધું એ એક મ્યુઝિયમમાં રાખવામાં આવે છે અને આપણે એની મુ એમની મુલાકાતો લઈએ છીએ અને વ્યક્તિગત વિકાસ અને જ્ઞાનવૃદ્ધિ એટલે કે આપણે મુસાફરી કરીએ તો આપણે વ્યક્તિગત આપડો આપણા વ્યક્તિગત વિકાસ અને જ્ઞાન વૃદ્ધિ થાય છે. તેથી તો દરેક સ્કૂલોમાં અ કરો. કરવામાં આવે છે દરેક સ્કૂલમાં દર વર્ષે પ્રવાસ કરવામાં આવે છે કે જેનાથી લોકો બાળકો બધી જગ્યાએ જાય અને તેની મુલાકાત લઈ અને તેઓને ઘણું બધું માહિતી પ્રાપ્ત થાય. તો આ તો માહિતી જે મને ખબર હતી કે તમને હું એ જણાવી તો તો તમે મને એના વિશે ઘણી બધી માહિતી આપી શક
હા હા, તમે જે આ ટુરિઝમ મને પ્રવાસ વિશે જે તમે મને માહિતી આપી છે એના વિશે હું તમને હજી વ ધારે માહિતી આપુ અ પર્યટન અને યાત્રા નું મહત્ત્વ તો એ આપણા અ માં ખૂબ જ છે પર્યટન અને યાત્રા માનવ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. પરવટન અને યાત્રા એ માનવ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, એક સ્થળેથી બીજા સ્થળે જઈને નવા પ્રદેશો, સાંસ્કૃતિક ઇતિહાસ, અને કુદરતી સૌ સૌંદર્યને જાણવાની પ્રક્રિયાને પર્યટન કહેવાય છે, પર્યટન એટલે પ્રવાસ, મુસાફરી અને યાત્રા-યાત્રા દ્વારા વ્યક્તિને નવી જગ્યાઓ જોવા અને નવી માહિતી મેળવવાનો અવસર મળે છે પુસ્તકોમાંથી મળતું જ્ઞાન મા મહત્વનું છે પરંતુ પ્રવાસ દરમિયાન મળતો અનુભવ વધુ અસરકારક હોય છે, યાત્રા માણસના જ્ઞાનમાં વધારો કરે છે અને તેની વિચાર શક્તિને વિસ્તૃત બનાવે છે પર્યટન માનસિક તણાવ ઘટાડવામાં પણ મદદ રુપ છે રોજિંદા જીવનની વ્યવસ્થા અને કામના ભારથી દૂર જઈને વ્યક્તિને શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે, કુદરતી સ્થળોની મુલાકાત લેવાની અને પ્રફુલ્લિત બને છે. ધાર્મિક યાત્રાઓનું પણ વિશેષ મહત્વ છે, વિવિધ તીર્થ સ્થળોની મુલાકાત લઈને લોકો આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરે છે અને પોતાની સંસ્કૃતિ તથા પરંપરાઓને વધુ સારી રીતે સમજી શકે છે. પર્યટન દેશના આર્થિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે, પ્રવાસીઓના આગમનથી હોટેલ, પરિવહન, હસ્તકલા અને સ્થાનિક વેપારનો પ્રોત્સાહન મળે છે જેના કારણે રોજ રોજગારીની તકો વધે છે, આ રીતે પર્યટન અને યાત્રા માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ જ્ઞાન, અનુભવ, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને આર્થિક વિકાસનું મહત્ત્વ પૂર્ણ માધ્યમ છે તેથી દરેક વ્યક્તિ એ જીવનમાં સમયાં તરે યાત્રા અને પર્યટનનો લાભ લેવો જોઈએ પર્યટન અને યાત્રા માનવ જીવનને સમૃદ્ધ બનાવતા મહત્વપૂર્ણ સાધનો છે, માણસ જ્યારે પોતાના નિસ નિવાસ સ્થાન દૂર અન્ય સ્થળોની મુલાકાત લે છે ત્યારે તેને નવા અનુભવો, નવી જાણકારી અને નવી સંસ્કૃતિઓ વિશે શીખવાની તક મળે છે, પર્યટન માત્ર ફરવા માટે જ નહીં પરંતુ જ્ઞાન મનોરંજન અને વ્યક્તિગત વિકાસ માટે પણ મહત્વનું છે યાત્રા દ્વારા વ્યક્તિ વિવિધ પ્રદેશોની ભાષા રહે રહેણી કરણી, ખાણી પીણી અને પરંપરાઓને નજીકથી જાણી શકે છે. આ અનુભવ વ્યક્તિના વિચારોને વિશાળ બનાવે છે અને અન્ય લોકો પ્રત્યે સન્માનની ભાવના વિકસાવે છે પ્રવાસ દરમિયાન મળતા અનુભવો પુસ્તકોમાં વાંચેલા જ્ઞાન કરતા વધુ અસરકારક હોય છે આજના વ્યસ્ જીવનમાં પર્યટન માનસિક તણાવ દૂર કરવામાં પણ મદદરૂપ બને છે. કુદરતી સ્થળો પર્વતો, દરિયાકિનારા અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાની મનને શાંતિ મળે છે અને નવી ઉર્જા નો અનુભવ થાય છે પરિવહન માત્ર મિત્રો સાથે નહી પરંતુ પરિવાર સાથે મિત્રો સાથે કરેલી યાત્રાઓ સંબંધો ન વધુ મજબૂત બનાવે છેમ ધાર્મિક યાત્રાઓ પણ વિશ વિષ મહત્વ છે તીર્થ સ્થળોની મુલાકાતથી આધ્યાત્મિક શાંતિ મળે છે અને માનવ જીવનમાં સદાચાર ભક્તિ અને સંસ્કારનું મહત્ત્વ સમજાય છે યાત્રા માણસને વિનમ્રતા અને સહન ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમનાથ મંદિર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છનું રણ જેવા અનેક પર્યટન સ્થળો દેશના વિદેશ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે આ સ્થળો ગુજરાતની સંસ્કૃતિ ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનું પ્રતિનિધિત્વ કરે છે એટલે અંતમાં કહી શકાય છે કે પર્યટન અને યાત્રા જીવનને આનંદમય જ્ઞાનસભર અને અનુભવી બનાવે છે દરેક વ્યક્તિ એ સમયાંતરે યાત્રા કરીને નવી જગ્યાઓ જોવી નવા કલાઓ જોવો અને લોકો સાથે મળવા થી જીવનને વધુ સમ સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ તો આ તો થઈ આ પર્યટન અને યાત્રા નું મહત્વ તો આજે તમારી સાથે પર્યટન અને યાત્રાનું મહત્વ ઉપર વાતો કરીને મને ખુબ જ ગમ તો આપનો આભાર કે આપે મારી સાથે આ વિષય ઉપ ઉપર વાતો કરી.
આ વિષય પર માહિતી પ્રાપ્ત થઈ. તો પછી મે આવા છે કોઈ રીક્ષા પાછા મળીશું આ જો.
સાથે પાછા મળીશું આવજો. આવજો